હાલો.
બોલો.
હેલો ગિ સચિન ભાઈ બોલો. હાા કીધું તમે શું કેતા તા
હા બોલો
તો કે અમે કો પ્રદુષણ વિશે વાત કરવા ને એ બધી તમે શું વાત કરતા હોય એ કો ને તમે ખાલી.
તમે કોઈ કહેતા હતા ને મને તમે કોને
હા અમે તો એમ કેહેતા હતા કે જે કે આ વાદળછાયું વાતાવરણ છે અને હાલમાં એવું કે વરસાદ નુ મારા બેકગ્રાઉન્ડ ની અંદર પણ તને એવું એવું મહેસુસ થતું હ છે કે જેમ કે વાદળછાય વાતાવરણ છે. પવન ફૂંકાતો હોય છે એવું તમે બેકગ્રાન્ડો કોઈ અવાજ આવતો નહીિ નને મારા અંદર
ના એવો. ના એવો આવતો નથી તમે અંદર બેઠા હ છો એટલે
હા એટલે હું હાલ ઇમ્પોર્ટન્ટ મિટિંગમાં બેઠો છ એટલા માટે તમાર અવાજ નહીં આવે એટલે જ જેમું એમ કેતો હતો કે અંબાલાલ છે આપડણે ત્યાં આગા હલવાનું પણ મૂકી દીધું છે એને તો દં પકડ સારી એ.
શ કારણ તે મુકે દીધુંને
હા કોઈ બે કરોડમાં અવાજ તો નહીં આવેવે
હા હા
હા.
થોડો આવે છે પણ એનો કોઈ વાંધો નથી પણ આવો ના જોઈએ એ.
હા.
હા.
હું કઉ છું કે જેમ કે કોઈ આ શબ્દ વાળો મોબાઇલ. અપશબ્દ વાળો કોઈ અવાજ તમને નોકરનો જ નહી એ તો તમે થોડુંક થોડીક માહિતી આલો એટલે સારું રહે જેમ કે અમારા અયા બે ભણવા આવેલા છે પડવા જે વાતો કરાવેલા છે એટલા માટે
હા
એટલે તમે થોડી માહિતી આલો હ શાંતથી થોડી વાંભળું
હા તમે બોલો ને તો મજા આવશે એમ
હા જેથી કરીને તમે જે અલગ અલગ પ્રકારના તમે હોલ ની અંદર ઉપયોગ કરતા હોઈએ તમારો તમે જે હોલ ની અંદર બેઠા હોય છે તમારું શોષણ થતું હોય છે તમારું એવું શોષણ થતું હોય છે ને કે જે તમારો રાખવા રાખવા તમે હોજ પડતો પડતો થઈ જતા હોઈએ છીએ અલગ અલગ અલગ અલગ પ્રકારના એવા કસ્ટમરો આવતા હોય છે કે એ એટલે કે એવા એવા પ્રકારના તા હોય શકે જેમ કે અલગ અલગ પ્રકારના જે કસ્ટમરો આવતા હોય છે કે આ લોન આ લોન પેલે શું મગજ ની તો‌ એ મગ મગજ ખાઈ જાતા હોય છે.
હાચી વાત
તા હોય છે પણ આ આ રેકોર્ડિંગ તો આપડે આ આઠો થશે કે
ના ના તમે વ્યવસ્થિત વાત ના વ્યવસ્થિત વાત કરવી પડે તમારે થોડી તો સારું રે ભાઈ તો બીજી વખત તમાને ફોન કરવાના મારી ચ્છા થાહે નક આજ પછી થાહે ની એમ
ના ના વાત સાચી છે આ વાત સાચી અમારે કેમ કે અમારે બે પણ રિજેક થયલા છે ફોન કેમ કે અમે થોડાક અમારા ધાવલભાઈ થોડા મજબૂત બોલી લીધું હતું એટલે જે રીઝન આપેલું હતું કે અપશબ્દ તમે બોલ્યા એટલે કે તમારા કોલ પણ રિજેક્ટ કરવામાં આવ્યું છે ને તેમ ને તેમ હા એટલે તમે જે કો એ વાત કરતા હોય તો તમે કઈ શીખો ત મોલમાં તમાર હા મોલ ની અંદર તમે મોલ ની અંદર તમે શું કરો છો આખો દિવસ શું કરો આમને તેમને શું તમારી પ્રોસેસ છે આ ખો દિવસ કે જેમ કે હવારમાં ઉઠવું વળી જાઉન દાતણ કરવુ ફ્રેશ થવું ને એવું બધુંમ તમે હોય એવું વાત થોડીક કરો તો મજા આવે
એમ કોઈ નહી વહેલા જાગીએે છે. છીએન જઈએ છીએન ફરીએ છીએન બેઠીએ બસ મજા કરીએ
અ તમે થોડીક માહિતી આપો એટલે સારું
હમ હલો
ઉભો રે તું ઉભો રે હાલો હા એટલે તમે થોડીક માહિતી આપો તો સારું રહે છેમ કે તમે ગલત ટાઈમ પર ફોન કરી લીધો છે એટલે અમારે એવા એવા લુખવાળો ને એવા એવા ભડવાઓ ઉભા
તમારી બાજુ નામ તો અને કોઈ કોણ છે તો અમારે ખાબર પડે
એક ભડવો છે, એક પ્રકાશ ભડવો છે, અને એક ધવલ ભડવો છે. એ બે એવા ભડવા ઉભેલા છે કે જેમ કે એની ગાલું પણ મોટામાં એકલી આવતી હોય છે. હોતી હોય છે હા ધવલભાઈ કિરણ ભાઈ છે. તે હમણાં આવ્યા છે આઈ. ટી. આઈ કરીને
હા તમે હાવ એમ નહી તમે હાવ એટલા વર ના થઈ ગયા છે તથી નાના છોકરાઓ ભેગારો તમને આટલી તમારામાં ભુ્ચી કે વિકાસ જેવા નથી એટલે સાવ આવના હોવો જોઈએ.
વાત તમારી સાચી ચોક્કસ વાત તમારી સાચી છે. હા જેમ કે તમે થોડીક મને વાત કરો તો સારી મજા આવે સા મળી રહ્યો છો તમે થોડીક વાત કરો.
આ વાત કરીએ બીજું છે ત તને બીજી વખત વિચાર છે.
એમાં કે અલગ અલગ પ્રકારના જે પેલા.
આ હા વાતાવરણ તમાર કેવું છે વાદળછાયું છે વરસાદી છે આમ નહી.
બે હજાર રૂપિયા ફિક્સ પડ્યા હા બે હજારની. હા બોલો બોલો
હાલો!
હલો
મારે આ તમે થોડીક વાત કરો બોલો. ના ના